હલો નમસ્તે કેમ છ
સારું તમે તમને કેમ છે
સારું આજે અમે આર્ટિફિશયલ ઇન્ટેલજસ એ આઈ વિશે વાત કરી રહ્યા છીએ
હા એઆઈ વિશે ઘણું સાંભળ્યું છે આજે લગભગ દરેક ક્ષેત્ર એ આઈ નો ઉપયોગ થઈ રહ્યો છે
એઆઈ શું છે મને સરળ રીતે સમજાવો
એઆઈ એટલે મશીનને એવું બનાવવું કે માણસ જેવું વિચારી શકે શીખી શકે અને નિર્ણય લઈ શકે
તો શું એ આઈ માનસ ની જે જગ્યા એ લઈ લઈ શકે
હા સંપૂર્ણ રીતે નહી પણ ઘણા કામો સરળ અને ઝડપી બનાવી દેશે
એઆઈને ઉદાહરણ આપી શકો
હા જેમ કે ચેટ બોર્ડસ બોયઝ િસ્ટન્ સેલ્ફ ડ્રાવિંગ કાર્સ ઓનલાઈન રેકોમેન્ડેશનસ અને ફેસ રેકોગ્નાઇઝેશન બધા એઆઈ ના ઉદાહરણો જ છે
હા હું રોજ આનું ઉપયોગ કરું છું.
હા તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ મેપ્સ અથવા ઓનલાઈન શોપિંગ વાપરો છો, તો તમે એ આઈ નો જ ઉપયોગ કરી રહ્યા છો.
હમ્મ. ઇન્સ્ટાગ્રામમાં એ આઈ કઈ રીતે કામ કરે છે?
હા તો એમાં એ આઈ તમારી પસંદ સમજે છે, અને આધારે રીલ્સ અને પોસ્ટ સજેસ્ટ કરે છે.
અચ્છા આ તો ખુબ રસપ્રદ છે. એ આઈ શીખી કઈ રીતે?
એ આઈને મોટા પ્રમાણમાં ડેટા આપવામાં આવે છે, તે ડેટામાંથી પેટર્ન્સ શીખે છે અને પાછી પ્રેડિકશન કરે છે.
અચ્છા. શું એ આઈ ભૂલો પણ કરી શકે?
હા માણસ પણ કરી શકે તો એ આઈ તો કરી જ શકે ને, જો ડેટા ખોટો હોય અથવા અપૂર્ણ હોય તો એ આઈ પણ ખોટા નિર્ણયો લઈ શકે.
સાચી વાત, તો પછી માનસની જરૂર કેમ છે?
માણસની તો જરૂર પડે જ, કારણ કે, એ આઈ પાસે ભ ભાવનાઓ, નૈતિકતા અને માનવી સમજણ નથી, તે માટે માણસની જરૂર હંમેશા રહેશે.
સાચી વાત. શિક્ષણમાં એ આઈ નો શું ઉપયોગ છે?
શિક્ષણમાં પણ એ આઈ ઘણું ઉપયોગી બને છે, જેમ કે એ આઈ સ્ટુડન્ટ્સને પર્સનલ ગાઈડન્સ આપી શકે છે, ઓનલાઈન લર્નિંગને વધુ આકર્ષિત બનાવી શકે છે.
ડોક્ટર એ આઈ નો ઉપયોગ કરે છે?
હા ડોક્ટર પણ એ આઈ નો ઉપયોગ કરે છે, જેમ કે એઆઈ બીમારી ઓળખવામાં, રિપોર્ટ એનેલાઈઝ કરવામાં, અને ઉપચારની સલાહ આપવામાં મદદ કરે છે.
સાચી વાત. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મેટા એ આઈ કેટલું ઉપયોગી છે?
એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે તો એ આઈ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે કોડિંગ, રિસર્ચ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને ડેટા એનાલિસિસમાં એ આઈ ઘણી મદદ કરે છે.
શું એ આઈથી નોકરીઓ ખતરામાં છે?
એવું નથી, પણ કેટલીક નોકરીઓ બદલાઈ શકે છે, પણ નવી નોકરીઓ પણ ઊભી થશે, લોકોને નવી સ્કિલ્સ શીખવી પડશે.
એ આઈ શીખવા માટે શું કરવું જોઈએ?
જો તમને એ આઈ શીખવું હોય, તો પેલા બેસિક કમ્પ્યુટર નોલેજ હોવું પડે, પછી પ્રોગ્રામિંગ અને મેથેમેટિક્સ સમજવું જોઈએ. પછી મશીન લર્નિંગ અને એ આઈ ના કન્સેપ્ટ શીખી શકાય.
ભવિષ્યમાં એ આઈ કેટલું મહત્વપૂર્ણ બનશે?
મારા માટે તો એ આઈ ભવિષ્યની સૌથી મહાન મહત્વપૂર્ણ ટેકનોલોજીમાંથી એક છે, તે દરેક ક્ષેત્ર પર અસર કરશે.
એ આઈના નુકસાન પણ હોઈ શકે.
હા કેટલી વારને એ આઈના નુકસાન પણ હોઈ શકે જેમ કે, પ્રાઇવેસી, ડેટા સિક્યોરિટી અને ફેક ઇન્ફોર્મેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
સાચી વાત બોલ્યા. તો એ આઈનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને?
બિલકુલ. ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ.
સાચી વાત. તો એ આઈ થી કે આપણાને ફાયદો બી થશે.
હા એ આઈ થી તો આપણને આજકાલ ઘણો ફાયદો થાય છે, કેમ કે આપડા કેટલા બધા કામ સરળ બની ગયા છે, જેમ કે એન્જીિનિયરિંગ સ્ટુડન્ટસ હતા પેલા એ લોકોને, બધું અસાઇમેનને ઈ બધું ખુદ થી રિસર્ચ કરીને લખ વું પડતું, બટ હવે કેટલા બધા એ આઈ ટૂલ્સ આવી ગયા છે, જેમ કે સૌથી અહ ઇમ્પોર્ટન્ટ ટૂલ જે છે હમણાં જી ક્રેઝમાં ચાલે છે, તે ઈ છે ચેટ જી પી ટી, પછી ક્લોડ એ આઈ, પ છી જેમીનાય, ગુગલ જેમીનાય ઈ બધાય એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને બહુ મહત્વપૂર્ણ બને છે, ઈ એમાંથી તેમ પ્રોમ્પ્ટ દઈને એનું અસાઈનમેન્ટ કરાવી શકે છે, અને સ્કૂલ સ્ટુડન્ટને પણ ઘણું ઉપયોગી બને છે. અને બધા ક્ષેત્રમાં એ આઈ આજકલ બહુ આગળ વધી રહ્યું છે. એવું જ નહી કે, આપણેે કોઈ અહ ટેક્સ ફિલ્ડમાં આગળ વધેરે, ઈ નોન ટેક ફિલ્ડમાં પણ જેવી રીતે આપણે ઘણા મશીનો પણ છે, તે બહું આમ ઉપયોગી બને છે બધી અલગ-અલગ ફિલ્ડમાં.
સાચી વાત. એ આઈ ના નુકસાન પણ હોય શકે?
એ આઈ ના એમ તો ઘણા નુકસાન હોય છે. જેમ કે આજકાલ લોકો એ આઈથી, અહ અલગ-અલગ પ્રકારના ફોટોઝ બનાવે છે, જેમ કે કોઈ એક ફેમસ વ્યક્તિ હોય કે કોઈ બી વ્યક્તિ હોય તો એનું આપણે એ આઈ પાસેથી કેવું બી આપણે ફોટો જનરેટ કરાવી શકીએ, તેનાથી ગેરલાભ પણ છે. તમને ખબર છે કેવા-કેવા ગેરલાભ છે?
જેમ કે ઈ ફોટો આપણે જેમીનીમાં નાખી, પછી અગાડી જાયને ઈ આપણું ફોટો બીજામાં બી નાખી શકે, તે ગેરલાભ છે.
હા તે એ આઈ ટૂલ્સ જે એ આઈ ને, અહ લર્ન કરવા માટે ઉપયોગી બને છે, બટ બીજો એ બી ગેરલાભ છે કે માણસ એકબીજાને અહ બ્લેકમેલ કરીને એના અલગ-અલગ ન્યૂડ વિડીયોઝને એવું બધું ધું જનરેટ કરીને તેને બ્લેકમેલ પણ કરી શકે છે.
સાચી વાત. તો આપડાને સમજદારી થી એસ વાપરું જોઈએ ને?
હમ્મ સમજદારીથી આપણેે પ્રાઈવેસી મેન્ટેન રાખવી જોઈએ અને આપણેે બધે પ્રાઇવેટ ડિટેલ્સ આપડી શેર ન કરવી જોઈએ એ આઈ ટુલ્સમાં.
હા આપડે આપડી જરૂરાત જેટલી જ એ આઈ વાપરવી જોઈએ. આપણા ફૂટ ડોઝ ન નાખવા જોઈએ.
હમ સાચી વાત છે.
હમ્મ.
બીજું તમને એ આઈથી શું શીખ વા મળે.
મ એ આ આઈ થી મેં ભણવા બેસુ ત્યારે મને કઈ ન મળને તો અમે એમાં થી રિસર્ચ કરીને લખવું એ મને બહુ ફાયદો કરે છે, તેનાથી મને જીને સમજ આવે કે બી સમજ આવી જાય.
હા સાચી વાત છે, એ આઈ આપણને ભણવામાં પણ બધી વસ્તુમાં બહુ ફાયદો પડે છે, એવી રીતે જેમ કે આજ કલ તો કેટલી નોકરીઓ રિપ્લેસ મોટી મોટી કંપની રિપ્લેસ કરી દે છે એ આઈથી કેમ કે, હવે એ કોઈ કોઈ નોકરીની લેવલ એવી થઈ ગઈ છે કે એ આઈ વિધિન આવર્સ કરી શકે ને એ લોકોને કેટલા દિવસો લાગે એટલે આપણેે બી, એવી સ્કલ્સ ડેવલપ કરવી જોઈએ ને એવું નોલેજ સ્મ કરવું જોઈએ જેનાથી આપણે એ આઈ પણ શીખી શકીએ અને એ આઈ આપણી જોબ રિપ્લેસ પણ ના કરી શકે.
સાચી વાત.
હમ, તમને હું એક્ઝામ્પલ આપું કે એ આઈ કેવી રીતે નોકરીઓ બધાની રિપ્લેસ કરે છે.
હા મને શીખવા મળશે આ
હા, તો જેવી રીતે છેમ કે હમણાં એન્જીનિયરિંગ સ્ટુડન્ટસ ને એ બધા હોય ને કેટલા બધા સ્ટુડન્ટસ હોય, એ બધા કોડિંગ ને એ બધું કરતા હોય તો કોડિંગ શીખવા માટે ઘણી મહેનત ને બધું લાગે ને એવી રીતે. પણ એ આઈ જે છે આપણેે એ આઈને ખાલી એક કોડ આપી કે એ આઈને ખાલી બોલું એલ્ગોરિધમ આપી તો, તરત કોડ આપણને પ્રોવાઈડ કરી દેને પછી એનું આપણે યુઝ કરીને બધું બનાવી શકીએ, એવી રીતે. ને આપડે શું કેવાય જે રીતે પેલાના લોકો પેલા બધા સ્ટુડન્ટસ હતા બધા જોબ કરતા વેબસાઈટ બનાવતા, તો એમાં કેટલી વાર લાગતી બધું એલ્ગોહરિઝમ આપવાનું કોડિંગ કરવાનું પછી એને જનરેટ કરવાનું ને એમાં બહુ વાર લાગતી ને એને બહુ આમ પેલું, વર્થટ હતું એવી રીતે બટ પછી એઆઈ આવી ગયું તો એ તરત જ વેબસાાઈટને બધું બની જાય ને આપણે, ખાલી એને એક પ્રોમપ્ટ આપી દઈએ તો એ બધું બનાવી શકે તો એવી રીતે માણસ રિપ્લેસ કરે છે માણસે કેટલી મહેનત થી બધું એ શીખ્યું હોય ને પછી એ આઈ વિધન આર્સ એનું બધું કામ કરી દે તો એમાં, માણસને આમ બહુ દુઃખ થાય છે કે એ આઈ એવી રીતે રિપ્લેસ કરી દે છે.
સાચી વાત છે પણ તેનાથી એ આથી આપડો સમય બી બચી શકી છે. ને
હા સમય બી બચી શકે શકે છે બટ આપણને એનાથી એવું શીખવું જોઈએ કે આપણે એવું કામ એવી સ્કીલ શીખીએ કે, એ આઈને રિપ્લેસ ન કરી શકે એ આઈને આપણે ટ્રેન કરી શકીએ, ને એઆઈ સાથે વર્ક કરી શકીએ બટ એ આઈ આપડું વર્ક ના કરી શકે.
સાચી વાત આજે એ વિશે ઘણું નવું જાણવા મળ્યું.
મને પણ ઘણું નવું તમારી સાથે વાત કરવામાં મજા આવી. તો ચાલો તમારો આભાર. હા, હું મુકું.
નમસ્તે.
ચલો બાય હા. હમ.